શું કરે?
કઈ ની બેઠો તો જમવાની રાહશે
હા શું બન્યા જમમાં?
જમમાં બટાટાની સબ્જી ને બાજરા ન રો
કયા વાડીએ છે, કે ઘેરે
વાડીઓ
હ કે કેટલા વિઘા જમીન
દસેક વિઘા જેવું છે.
હ સારું હોય છે, ને પાણી બાણી સરસ સે જ
અરે ભયપૂર પાણી છે, ભાઈ
હા.
પાણીમાં ના વરસાદના થોડા થોડા ઝાપટા આવે છે.
હા હા.
હમ બાકી તો પાણી પુષ્કળ છે, એટલે ઉપાધી નથી આપડે
હ હ મે હમણાં મેપમાં મેપમાં જોયું હતું તમારી બાજુ વરસાદ તો બહુ બતાવતો હતો અત્યારે
બતાવ પણ આવતો નથી.
હમ સિંહ કે આવે કે તમારે ત્યાં દીપડા કે સિંહ કે વાડીમા?
હા આવતા હોય રોજ જંગલી ગાય ને એવું આવતી હોય
હોય જોવા મળે તમને કઈક ક્યારે
હા હા હા જોવા જ મળે ને અમને મળે જને
હ હ હારું કેવાય હુ કે તમાર ફ્રેન્ડ સર્કલમાં શું કેય
ફ્રેન્ડ સર્કલમાં તો બધા કામ ધંધો કરે બધા
હમ હારું બોલો બાકીનું બીજું કઈ ની અમારે જો છોકરા ભણીને આવ્યા આજે તો એને ટીચરે વેરી ગુડ દીધું છે. વેરી ગુડ કીધું છે, કે મને દીકો કર્યો છે, ટીચરે આ એને આવડી ગયું બધું તો આવો બો મસ્ત આવડી ગયું કે તમારે મહિનો દિવસમાં બધા એની પાછળ આવ્યો તોય એને બધું આવડી ગયું કે મે એનાથી આ આગળ જે આવેલા છે, ને એ છોકરાને હજી નથી કઈ આવડુ ઈ કે
હોશિયાર લાગે તમારો છોકરો
હા આવ હોશિયાર હા એને કીધુંને એકજ વાર એને શીખવાડવું પડે તો એને આવડી જ જાય
ફોન બોન વાપરે છે, તમારો છોકરો
ના ફોન તો ન દે અત્યારના સમયે પણ ફોન ન દેવાય
હ અ તમ
હાવ રમકડે રમતો હોય જો ધૂળમાં રમતો હોય
રમકડે રમે હારું આપણું કેવું છે.
હા દરિયે જઈએ ને તો દરિયે દરિયા રેતીમાં રમતા હોયને પાણીને નયા ખાબચિયા ભરયા હોયને એમાં રમતો હોયને એવું બધું હોય. હમ હાલે રાખે.
હમ કુદરતી કુદરતી વાતાવરણ હારે રમે તો હારું કેવાય છોકરો
હમ, તોજેનો એટલો માઇન્ડનો વિકાસ થતો હોયને ભાઈ. એ થોડું કઈ થાય, અવે જેટલો એને જેટલો અમે એને બાર રમવા દીધું ને એટલું જ એનુ માન્ડ વધારે છે બધું. એ તો તરત બધું કરી લે છે, તોફાની એ બહુ છે બહુ વાયડો છે.
હમ હ.
હા.
શું આાલે બાકી તમારા ઘરડા ડોહિ કે ડોહા બાપાજી કોઈ છે કે નઈ?
હ હમ. હું ભાઈ હમણાં સારી બીજ હતી ને?
કેવી ઉજવણી થઇ તમારા ગામમાં?
ઉજવણી તો અમા સારી છે અમારે તો ગામને બધું સમેય પૈસા ફાળો ભેગો કરી.
હું,
અને ગામને જમવાનું હોય, બધા ભેગા થોડે ભોજન લે છે.
હ હમ.
અને નાઇટમાં બધાય સત્સંગ એમ હરિ નામ લેતા હોય છે એમ. બાર વાગ્યા સુધી પછી બાર વાગે નાસ્તો કરી, ભજીયા.
હું હું હું.
ભજીયા ખાય બધું સમાજ વાડી હોય બધું. ટેલી અને બધા સૌ સૌની ઘરે આવી જાય છે.
સારું કેવાય તમે કેટલા ભાઈઓ છે?
અમે તોબે છે.
હુ તમે નાના કે મોટાં?
તમે નાના.
હ કે ભાઈ મોટા બહુ તોફાની હશે?
હા, હો બધા એમે ડાયા છીએ, તોફાની કોઈ નથી.
બહાર જતો તો તમારા ઘરમાં હાવ શાંત વાતાવરણ હશે.
હા હવે શાંત વાતાવરણ બોવ પણ.
હું. અમારે તો અમારે છોકરો બઉ તોફાન છે, ને એટલે અમારે તો વાત જ પૂછોમાં એવું હોય.
હરી તો હોય જ બધા ઘરમાં પ્રશ્ન તો હોય જ. એ કંઈ વાંધો નહીં, કાંઈ લાગે.
કેરી કેવી આવી હતી કેસર કેરી?
કેસર કે ભાઈ અમારે તો ગીરનું એટલે ઘીત ની કે તો વખણાય છે પેલે.
હા.
હા, તમારે તો કેરીનું બધું ઓળસું હોય છે.
હું અમારે કેરીનો હોય. અમારે કેરીઈ બાજુથી આવે ગીરમાંથી આવે ત્યારે થાય.
અમારો તો અહીંયા ઘરનો બધું.
હા.
ઘરનો આંબા છે, નારયેળી છે હરંગુ હરિંગુ છે બધું રોટંગ મળે બધું છે મારે હા એટલે અમારે કે કંઈ લેવાનું જાવું પડે અમારે શાકભાજી બધું ઘર નું અમારે નેચરલ અમે કુદરતી ખાવાવાળના માણસો છે.
હા હા.
હા કુદરતી ભોજન લઈએ તો મજા આવે આવડું છે, એવું એવું છે.
હા આવતે આવતે.
હા અત્યારે બેઠા હે જોવા એમ ટીવી જોવું મુવી જોવાની ઈચ્છા છે.
હું ટીવી છે, તમારે?
હા ટીવી બી બહુ મોટું છે, અમારે બાવન ઇંચ નું હે.
ઓય આવી ગ્યું ટી વી તમારે.
હમ.
ટીવી તમારે ગ્યું છે, એ એવા છે, તમારા ભાઈ કેતા તા તોને કેવાનું.
હા ટીવી લઈ આય્વા હોને.
હા હા વરસાદના સમયમાં ટીવી આવી ગ્યું હારુ કેવાય એમ.
હજી એમ.
હા, હા બહુ હારું કેવાય.
તો હજી
પણ એ તમારે ભાઈ બઉ હોશયાર હશે અમારા અમારે મારા બાબો છે ને એના જેવો જ હોશિયાર છે એય.
હા અમારે બધે હોશિયાર જ છે અમારે કોઈ અહીંયા ઓલા નહી ભણવામા હોશિયાર.
હ હા શું કરી વાત.
એમા માટે કેવું નો પડ
હ હ.
ટાણે જમી લે, ટાણે સુઈ જાય.
હમ. અમારે આમ બધા હોશિયાર પણ અમારે ખાવા પીવા માંને કોઈ હમજે નહી ખાય કઈ નહી.
હમ ઈ તને નબળું લાગે તમારું તો.
બો અમારે બો ખાવામાં કોઈની મેળ જ ના આવે અમા નઈ મળે નઈને. જમવાનું અત્યારે તો જમવાનું તો છે. રોટલી છે ને તોતા કેરીય છે.
ઘઉ ઘઉ અનાજ જે નબળાવ છો હો કે તમે એમ.
હા અનાજ અમે દુકાનોથી લઈ આવીએ. અમારે તમારે જેમ ખેતરનું ન હોય.
હમ દુગનુ લાગે તમારા ભાસ.
આવું એટલે તો જો ને દુબરાસી એટલે તો આ રીતના વાત કરીએ છે અમે.
વાહુ.
હા એ વાર લી હવે.
હારૂ કેવાઈ મા આવયા તમે.
અમારો છોકરો જો આગળ જાતે કઈ ભણી ગણી ને મોટો થાય ને કઈ નોકરી વોકરી કરે તો અમને એક હારું.
વાંધો ન આવે આ બરાબર છે નોકરી તો કરવી તો તમારી ઉપર હોય ભણાવો
હા હવે એને ન ભાણવું હવે એની આગળ જતા એને કેવી સંગત મળે કેમ ખબર પડે એના મિ ત્રો કેવા મળે સારા હોય તો તો નહી વાંધો આવે.
હમ.
સારા મિત્રો વિશે તો નહી વાંંધો આવે તો કઈક ભણી ગણી ને કઈક આગળ વધશે.
હા એ તો પછી કુવામાં હોય એવું હવેળામાં આવે હમજ્યા આમાં તો. કેવત છે જુના માણસો ની.
ઈ તો હવે સંસ્કાર હોય ને.
તો એના મા -બાપત મા મા- બાપત દાંડ જેવા હોય.
હા.
બુદ્ધિ વગર ના તો હું કરવું આપડે.
એવું ના હોયને મિત્રો ઉપર હોય તો. મા બાપ તો છે બરોબર મા બાપ તો એને સંસ્કાર દેતા હોય કે જો આમ કરવાનું.
નહી પણ છોકરાને ટેવ હું હોય છોકરા ને કઈ પણ એ આમને લેવું જ જોયએ એના મા બાપ છે ને એને લઈ દ ને એટલે એમની મા બાપ ની નૂર્ખાઈ કેવાય. આપડુ કેવું જ.
એટલે મા બાપ એમ વિચારતા હોય કે આપડે કોઈ દિવસ મળ્યો નથી એનો
હા ને ઈ એના મા બાપ ની મૂર્ખાય છે એના મા બાપ ને એના મા બાપ.
હા.
એવું વિચારી ના આલો તો તમે જિંદગી માં કઈ ન કરી શકો તમે પંકો નહી ખેખાય પનકો નહી.
હમ.
હા.
એટલે તમે એવું પોઝિટિવ જ રેવાનું હોય છોકરા બાબતે નેગેટિવ ન વિચારવાનું હોય.
કે આવું કરશે આવું કરશે એ આપડે જોવાનું હોય, તમે અત્યાર સુધીમાં જેટલા રમૂકડા લી એટલા રમુકડામાં એક ફોર વ્હીલ આવી શકે છે મને ખબર પડે ત્યાં.
હા એ વાત છે પણ અમને ફોર વ્હીલ અમને ના ગમે અમારે રસ્તા બઉ કાચા હશે.
હા રસ્તા ઍ કાચા અને માણ ય કાચા.
ફોર વ્હીલ અમને નો આવડે ભાઈ.
હા એ નબળા માણા એને હા એ નબળા માણા ના નબળા જ વિચાર હોય.
આવુંને આવું હાલ્યે રાખીએ ને તો પછી અમે ફોર વ્હીલ અમે લઈ લેશું.
ફોર વ્હીલ તો તમારે લેવી મૂઘી પડી જાહે.
હા હા.
હા.
અ તો ચ તાર તો રોટલી બનાવીએ પાંચ થી છ રોટલી બનાયવી છે.
હમ.
એમ શે. તમારે જમવું હોય તો આવી જાજો આ બાજુ.
અમારે હ ભોજન લેવા જવું છે જો ત્રી પાત્રીસ સેકન્ડમાં ભોજન લઈ લઈએ અમે.
તો સારું કેવાય.
હા કેમકે ભોજનની કેમ કે ભૂખ લાયગી છે સતત.
હ હા.
તો ખાવું જરૂરી છે.
હા હા.
ખાધા વગર જિંદગી નો હાલે ખાધા વગર બોલાય ની.
એ વાત ય હાચી હ અમે જો અત્યારે ટમેટાનું શાક બનાઈશું ને જો એમ.
તમે કેવાની સબ્જી બનાયવી?
ટમેટાનું બનાયવું છે, સારું હાલો તો બનાવી નાખું.
હ બરાબર છે સારુ હાલો તો હવે અમે રાખીએ ફૉન